આવે છે આવાજ તમને?
હા તમને આવે છે?
હા આવે છે બોલો?
તમે બોલો પેલા ટોપિક.
પેલા તમે બોલો ને બે મિનિટમાં.
હા તો તો તમે આ આ શું કેવાય? તમને મંદિરે જાવ છો તમે?
હા હું મંદિરે જાઉં છું દરરોજ જ એમાં અમુક દિવસમાં રહી જાય ઘરે કામ કરવાનું ને એવું હોય તો રહી જાય.
અચ્છા
તમે જાઓ?
મેં તો જઉં છું એમ ડેઇલી તો નહી કેવાય. પણ કેવું કે કેવાય ખરું કે આ રીતના અ દસ વાગ્યા પછી હું ના જઉ દસ વાગ્યા પહેલા મેં જઉ.
હ હા બરાબર
એવું છે.
મેં પણ એવું છે જોવો જ મતલબ કે આમ અ ઘરે મમ્મી લોકો કદાચ કામ થી બાર ગયા હોય તો એ દિવસે ઘરનું કામ ને એવું બધું કરવાનું હોય તો પછી ના જાવ અને ઘરે મમ્મી હોય તો પછી વેલા ઉઠી ને નઈને મતલબ કે જતી રવ મને પણ એવું છે કે દસ વાગ્યા પછી મંદિર જવાનું કેવું છે કે ભગવાન નો સમય હમણાં જમવાનો હોય ને બધું હોય આપડે ખોટું જઈને ત્યાં બેસી રહવું એટલે પછી નહી જતી. એટલે પછી કદાચ સાંજના સમયમાં એવું હોય તો પછી સાંજના સમયમાં જઈ આવું. અમુક વાર બવ એવું હોય. ક્યારે જવું છે જવું છે મનથી ઉઠ્યા કરે તો પછી બાર વાગ્યા હોય ને તો પણ જઈ આવું પછી તો અમુક બહુ ભગવાન પાસે જવાનું ભગવાન બોલાતા હોય ને એવું લાગે એટલે
હાચી વાત છે તમારી. તો તમે કયા ભગવાનને વધારે માનો?
હું તો માનું છું કૃષ્ણ ભગવાનને વધારે માનું છું.
એને પાછળનું કારણ?
એની પાછળનું કારણ કે હવે મેં ના સમજની હતી ત્યારથી જ કૃષ્ણ ભગવાનને મતલબ કે પસંદ કરું છું અને એમાં એવું હતું કે એ સમય દરમિયાન કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી ને એ બધું જોતી હતી તો જન્માષ્ટમી મને બહુ ગમતી હતી. પછી ધીરે ધીરે મતલબ કે મહાભારત જોઈ તી એમાં જે કૃષ્ણ ભગવાન ના જે બધા સાર છે. એ જે રીતના હમજાવે છે તો મતલબ કે જે રીતના અર્જુન ના મહાભારત કીધીને સમજાવી તો એટલે ગમ્યા અને પછી મારી બધી ઈચ્છા કૃષ્ણ પૂરી કરે અને મેં પણ ઈચ્છું કે મને પણ એક કૃષ્ણ જેવો સમજે- આપણું મોહ ત્યાગ બધું એ કૃષ્ણ ભગવાન સમજી હકે. એ રીતના કોઈક વ્યક્તિ મળે કે કારણ કે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે રાધામાં આ અહંકાર છે તો એ અહંકાર તોર્યો ભય હતો તો ભય તોર્યો એ બધું ચોરીને એમને એકદમ એ વ્યક્તિ ને બદલી કાઢ્યા છે. તો એ રીતના કૃષ્ણ ભગવાન પણ મને બદલી કાઢેલી છે. કે હું કેવી હતી ને કેવી થઈ ને મારી બધી બધી પ્રાર્થના એમને સ્વીકારી છે એમની સામે હુ રડી પણ શકું કછું ના હાસે પંચી શકુ છું
બરાબર.
હમ હમ તમને
મને પણ મને તો મહાદેવ મ એમ તો બધા જ ભગવાન સરખા છે પણ એમ મ મહાદેવ પ્રત્યે વધારે શ્રદ્ધા છે. એટલે એનું કોઈ સ્પેસિફિક રીઝન તો નહી પણ મને એમમાં જ ખબર નહી મને એવું લાગે કે મારા ભગવાન બધું હાભળશે મારી જે મારી જે ટાઈમે જરૂર હશે તે ટાઈમે મે
ધનેવાદ મારે એવું જ છે એમ કઈ પણ હોય ને અને મેં એટલું જોયું છે કે કૃષ્ણ ભગવાન જયારે પણ મેં એમને લાગતા કંઈક કામ કર્યા છે ને તો એ હંમેશા મારી આગળ રહીને મને પ્રોટેક્ટ કરીને હોય ને એવું લાગે કે હું કદાચ જન્માષ્ટમી લઈને કઈક પ્રોગ્રામ કરતી હોય મને ઈચ્છા જ ના હોય કે હું છોકરીઓને તૈયાર કરું કેવું કેવું પણ ખબર નહી એવું થાય કે અરે આટલું બધું કરું છું ખાલી આટલું કર આટલું કરું એવું કરીને મેં બધી છોકરીને પણ જન્માષ્ટમી માટે તૈયાર કરું પછી છોકરીઓ કરતી ના હોય ને પછી એમના પર ગુસ્સો પણ આવે કે હવે જા મને નથી કરાવાતી પણ પછી એવું થાય કે ના જન્માષ્ટમી છે જન્માષ્ટમી માટે તો કરાવવું પડે. અને કરાવવું પછી અમુક વાર એવું થાય કે મને સક્સેસ નહી મળે આટલું સારું પ્રોગ્રામ કરાવું છું પણ નહી કોઈને ગમે કેવું પ ઈ એ ટાઈમે ગામના લોકોને પણ એટલું ગમે ને એ લોકો તારીફ કરે. કે ના આ ઘરેની જન્માષ્ટમી બહુ સારી છે એટલે મસ્ત મારે હા હાથે ને હાથે મતલબ કે ક્રૃષ્ણ હોય એમ કે આગળને હું એમની પાછળ ચાલુ છું એમ હાથ પકડી ને બસ
બરાબર, તો તમને શું કેવાય મેકઅપ કરવાનો ગમે?
શું મેકઅપ કરવાનો? ના મને નહી ગમતો.
તમને જ્વેલરીમાં શુ-શું પહેરવાનું ગમે?
અ એમ તો જ્વેલરીમાં મને રિંગ પહેરવી ગમે. પછી મતલબ કે બધા જ આભૂષણો ગમે, બુટી પણ ગમે. પછી નથ પહેરવી ગમે પછી બધું જ. સૌથી વધારે મતલબ કે મને બુટી ગમે, ગળામાં કઈક શું શોભીધ મતલબ ગળુ સૂન ના રહેવું એટલે એ રીતનું ગમે.
હમ, મારે પણ એવું. મન તો કેવું કે મેકઅપમાં અમુક વસ્તુ ગમે, જેમ કે લીપ ગ્લોસ છે પછી બ્લોસ છે એવું ગમે. અમુક કેવું ક મને કોક વાર તૈયાર થવું ને ફૂલ તૈયાર થઈ જવું એ મને થાવાનું ગમે. પછી જુલરીમાં તો મને બહુ ખાસ કઈ ગમતું નહીં. મને તો સોનાની વસ્તુઓ નહી ગમતી મને ડાયમંડ જ ગમે. પણ મારે રિયલ ડાયમંડ લાવવા પડશે.
હમ્મ બરાબર છે. હમ મને- મને મતલબ કે મને બધા ચાંદીની વસ્તુઓ ગમે છે ને મોટાભાગે બધું જ ચાંદીનું જ લાવું રિંગ હોય કે આ તે મતલબ કે ગળામાં પહેરવાનું બધું મારી પાસે ચાંદી નુ મલી આવે. કઈ પણ જોઈતુ હોય છરા તે બધું. અને હવે તો ઈચ્છા છે કે એમ ચાંદી નું મસ્ત કંઈક કરાવું અને પેરું.
ના મન તો ચાંદીનું ઓછું ગમે. મને ચાંદી નહી ગમતું સોનું તો ગમતું જ નહી. મને ડાયમંડ ગમેને એવું તો મને એવું થાય કે મે ભવિષ્યમાં કમાઈને લાઈશ રિયલ ડાયમંડ.
હમ- હમ બરાબર.
તો બોલો તો તમે પચીસ ત્રીસ ટકે
ના એમ લાઈફમાં બીજા કોઈ ગોલ્ડ કે કંઈ છે ખરું?
ગોલ તો મારો એટલો જ છે કે મે એટલા પૈસા કમાઉં અને મારા પપ્પાનું નામ રોશન કરું. અને શાંતિથી જીવન જીવવું મારું મેન્ટલી પીસ મતલબ કે મારા મનમાં આવું ના થવું જોયે કે મેં કશુ ખોટું કર્યું છે બસ મારા હું કેવાય મારે જ તારી સાથે જ્યારે હું પરિચય કરું કે વાત કરું તમારી સાથે તો હું ઓકે, પોતાને એક કરી શકું, ફેસ કરી શકું. મારી જે લિમિટ છે. એવું બધું મેં મારું થોડુંક એમ પ્રોપર કે મેં આવું જ કરીશ એટલે આવું જ કરીશ. આવું નહીં કરું ને એ જ કરું. બસ, પછી મારો કંટ્રોલ ના ખોઉં એવું છે.
બરાબર, એ તો છે જ વરી. મતલબ કે આપણે બદલાઈ કે જે કંઈ પણ કરીયે એના પર આપણો દ્રઢ નિર્ણય હોવો જોઈએ કે ના. આ કરવું છે તો પછી ગમે તે થાય, હું કરીશ. પણ આપણે જો અમુક આ દૃઢ નિર્ણયો થી પાછા ફરી જઈએ, તો આપણે જે લક્ષ્ય વિચાર્યું હોય તે ના થાય, આપણા વિચારો આપણા મતલબ કે મતલબ કે જે કંઈ પણ કરવા ઈચ્છીએ છીએ તે ના થાય.
હમ એવું જ. તમે કીધું એવું બરાબર છે.
હા હા. એટલે
તો બોલાવતા તો તમને કેવું ગમે, કે પ્રાઇવેટ? જોબ વધારે ગમે કે ગવર્નમેન્ટ જોબ ગમે.
મને એમ તો બેઉ ગમે, પણ વધારે ગવર્નમેન્ટ ગમે. કારણ કે એમાં એવું કે ગવર્નમેન્ટને લઈને અમુક નિયમો બહુ સારા હોય છે કે એમાં એવું કે ગવર્નમેન્ટમાં ટાઈમ ટુ ટાઈમ ભલે પગાર થોડોક આગળ-પાછળ લેટ થાય. ઓમ પ્રાઇવેટમાં તો મળી જાય, પણ ગવર્નમેન્ટમાં વહેલો મોડું થાય. પણ એમાં એક રીતે પગાર પણ સારો હોય. પછી બીજું કે, એમાં એક રિસ્પેક્ટ હોય. જો આપણે કદાચ ગવર્નમેન્ટમાં નામ ખરાબ કર્યું હોય ને, તો ઠીક પણ જો નામ ના ખરાબ કર્યું હોય, તો આપણું નામ બહુ આગળ હોય છે એમાં આપણને બધા ઈજ્જતથી મતલબ કે, જોતા હોય કારણ કે ગવર્નમેન્ટનો એક લેવલ અલગ જ હોય છે. પણ એમાં જો આપણે એ નિયમો પ્રમાણે ના ચાલીએ તો તો પછી આપણે જે ઈજ્જત, જે માન-સન્માન ના મલે
હમ્મ, બરાબર છે તમારે કી ગવર્નમેન્ટની એક એ આશા રાખો કે જોબ તમને ગમે ગવર્નમેન્ટ મા
મને ગવર્નમેન્ટમાં જોબ કરવાની ઈચ્છા અને ઇન્ટરેસ્ટ હોય, તો મને તો એમ તો જો અ નાનપણથી તો ઈચ્છા એવી બધી હતી કે ડોક્ટર બનું હવે ડોક્ટર બનવા માટે મેં એટલી બધી મે ખુદ મહેનત જ નહીં કયરી અને જો ભૂલચૂક મહેનત કરે તો કોઈ સપોર્ટ ન કરે કારણ કે ત્યારે પછી એવું હતું કે નર્સિંગ કરું કઈ નઈ ડોક્ટર ન બનાય તો ખાલી એ, સેવા થકીનું કામ કરું. પછી કોલેજ લાઈફમાં આવી, તો દેશ માટે જોયુ તો એમાં એનસીસી તો એમાં સિલેક્ટ થઈ અને બધું પણ થોડુંક તબિયતને એવું સારું ન રહ્યું. એમાં રજાઓ પડી એટલે એનસીસી એમાંથી પાછા પડ્યા. તો ખાલી એટલું ધ્યેય છે કે સરકારી નોકરી એવી કરવી છે કે જેનાથી સમાજનું ભલું થાય. એમાં ગવર્નમેન્ટની પોલીસની હોય કે આવી ડોક્ટરની હોય. સરકારી દવાખાનામાં તો એવી બધી ગમે.
બરાબર,
હા
તો મને તો એમ તો મનતો હાચુ કઉ ને મને જોબ કરવાનું ઓછું ગમે. મને પોતાનો ધંધો ખોલવાનો વધારે ગમે પણ કેવું કે પૈસા જમા કરતા હુધી ન તો જોબ જોવે જ. એટલે તહીં હુધી ને રાખું કે મારે પૈસા કમાવા લાગે ને એ પૂરતી જોબ રાખું એટલે બહુ ટેમ્પરરી જોબ નો વિચાર છે. પણ એવું નહી કે મેં પરમેનેન્ટ મેં જોબ કરીશ મને એવું લાગે કે હું કોઈને નીચે કામ નહીં કરું મારે. ઓકે કેવું નોકર ટાઈપ લાગે મને એવું તો કોઈ મ હોય ના બધાની મેન્ટેલિટી પણ મને એવું લાગે સ્પેસફિકલી કે મને પાલર મારે કરવાનું એવું. ને જોકે એમાં એવું બંધારણ બંધાઈ જાય કેને આ ટાઈમે જવાનું એટલે આ ટાઈમે આઈ જવાનું આ ટાઈમેં ઉઠી જવાનું આ ટાઈમે
હમ્મ, ધંધા માં તો કેવું કે આપડે મન ના માલિક જયારે જવું જયારે કરવું જે કરવું ઠીક.
હમ્મ, પણ એમાં ચોવીસ કલાક જ આપડે જવું પડે કે ચાલો જયારે બોલાવે ત્યારે જતું રેવાનું. સ્પેસિફીક ત્યાં નો ટાઈમ તો આવો હોય કે નાઇન ટુ ફાઈવ હોય. નાઈન ટુ ફાઈવમાં જ કરવાનું ધંધામાં તો એવું કઈ ના હોય કે નાઈન ટુ ફાઈવ એની ટાઈમ તમારે જવું પણ પડે.
અને આપડે કદાચ ના પણ જઈએ તો કઈ નઈ આપણે નીચે વાળા તો કામ સંંભાળી શકે.
હા એબી છે.
હમ ધંધામાં આપણે ખુદ માલિક છે એમ.
હા એ તો છે તમારી વાત એ તો સો ટકાની
બોલો બીજું
બીજું ઓ ખાઈ લીધું તમે ખાધું.
હા કઈ નહી એમ બેઠા છે તમે શું જમ્યા?
મેં જેમી છું અ રીંગણનું ભરતું અને ઓરો રોટલો મતલબ કી
બરાબર
ને તમે
અ મેં પણ જમી છું દાળ ભાતને એવું બધું મતલબ કે અત્યારે એવું જ ખાવું તું હલકો ખોરાક કે એવું ખાધું એમ.
એટલે તમે દાળ ભાત ને હલકો ખોરાક માનો
મતલબ કે ખાલી ભાત વઘારીને ખાધો એમ
અચ્છા બરાબર અમારે ત્યાં ના પણ એટલે આવું કેવું રાંધેલું સવાર માં બને રાતે તો આવું રોટલી શાક એવું બધું જ વધારે બને.
અમાર સવારે બને પણ અત્યારે કેવું કે સાંજે જો આવું કઈ હેવી કઈ ખાવા બનાયુ હોય. તો ના ભાવે અથવા કઈ મસાલા વાળું બોવ હોય તો સવાર નો કઈ ભાત કે આવું કંઈક વયધુ હોય. તો એને વઘારીને મેં ખાઈ લવ એમ ઘરનું જ ખાવાના ભાવે તો.
ચાલે તમારી વાત સાચી છે તમને ફોન માં કઈ એપ એપ્લિકેશન વાપરવાનું વધારે ગમે સૌથી વધારે તમને કઈ એપ્લિકેશન વાપરવાનું ગમે?
હું તો જો જોવા જઈએ તો મેં બહુ મોટાભાગે તો એપ્લિકેશન કોઈ વાપરતી જ નહીં. અને વાપરું તો વધારે સૌથી વધારે વો વૉટ્સએપ વધારે વાપરું મેં. એમાં ભલે હું કઈ ના કહેતી હો કઈક ખુલ્યા કરું બેઠી બેઠી ડી. પી જોતી હોય અને બીજી કઈક હોય તો ઉકેર ડ્રામા ને એવું જોઉ છું તો એમ. એક્સ. પ્લેયર વધારે જોઉં.
અને એવું કઈ ન્યૂઝ ને એવું જાણવું હોય તો પછી ઇન્સ્ટાગ્રામ ખોલી કાઢું તો પછી ન્યૂઝ ને એવું જોય એમ તો ને બધી એપો થોડી થોડી બધી જ જોઈ કાઢું દિવસ માં એવું નહીં કે કંપની કે એપ પર મેં બધું કામ કર્યું હોય બાકી એક દિવસમાં મેં દસ-પંદર મિનિટ વોટ્સએપ જોયું હોય તો પાછું દસ મિનિટ ઇન્સ્ટામાં જાય પછી નેટ બંધ કરીને કે ડ્રામા જોઈ લો. પછી તારક મહેતા સૌથી વધારે જોઉં યુટ્યુબમાં તારક મહેતા.
હમમ
એ બેસ ખાતાં-ઉઠતાં એની ટાઈમ મતલબ કે ફ્રી થાઉં એટલે તારક મહેતા ચાલુ કરીને જોવા બેસું હંમેશાં જમતા ટાઈમે. જમું નાસ્તો કરું સવારે તો પણ મને મોબાઈલ જોઈએ તો જ ગળે ઊતરે ખાવા એવું થાય.
એવું.
હમમ મને જેઠાલાલ ગમે
આ હા
હમમ
મને તો એવું કંઈ નહીં
બરાબર સારું આપણી મિનિટ પૂરી થાય છે એમ
ઓકે તો મૂકો